ના નહી આવતો.
તો બરાબર છે તો કયો તમારો ફેવરિટ સબ્જેક્ટ અને બોરિંગ કે ખરાબ સબ્જેક્ટ. સ્કૂલનો.
તમારે પેલા સંસ્કૃત હતું કે પછી હિન્દી.
સંસ્કૃત.
એટલે કમ્પલસરી હતું કે તમારે ચૂસા
કંપલસરી કંપલસરી ક
કમ્પલસરી હતો તમારે. બરાબર તો તમને સંસ્કૃતમાં શલોક તો આવડતા જ હશે ને કે.
શું હતું તમારે.
મારે આમાંરે તો આઉ હું મારું સિલેક્ટ કરવાનાતું હતું પણ બધા મોસ્ટ ઓફ હિન્દી લીધું તું મારા બધા ફ્રેડ્ હિન્દીમાં હતા તો મેં જતી રતી ને અમારે સંસ્કૃતમાં યાદ નહીં રહેતા અમુ તો યાદ રહે.
મેં સંસ્કૃતું ત્યારે મારા સૌથી વધારે દસમાંમાં સંસ્કૃતમાં જ વધારે માર્ક્સ હતા પણ અત્યારે મને સંસ્કૃત મહિના દિવસ ને પ્રેક્ટિસ માંગે એવું છે અત્યારે કઈ આવડતું નથી.
મને એવુંજ છે કેટલા વખત પેલા પાંચ છ છ વર્ષ શીખે તો એ પપ્પા હુંર બોલે એટલે થોડક શ્લો શ્લોક કે આવું બધું વાંચ્યા કરું.
મને વિષય કયા ગમતા હતા કો ગમતા નતા એ કોહ એ કરતા. ગુજ ગુજરાતીં વ્યાઘરણ નાથુ ગમતું.
કઈ ગયો પછી ના ગમતા હોય.
ખાલી હિન્દી જ ગમતું હતું પણ હિન્દી માં લખવાનું નતું ગમતું ખાલી એ ગુજરાતી માં આવું સ્ટોરી ગમે બધી. પછી ગણિત માં નઈ ગમે અમુક જે સમ આપતા હતા તે. જે વિજ્ઞાનમાં એ અમુક અમુક વસ્તુ જાણવાની મજા આવતી હતી. પણ ખાલી કેમેિસ્ટ્રી નતું ગમતું વિજ્ઞાનમાં પછી બીજું કયા સબજેક્ટ આવ હતા.
ગણિત વિજ્ઞાન સમાજ
છે ને ઇંગલીશ તો ઇંગ્લિશ હોય. પણ આપનું બો વધારે હોય નહીં બો ઓછુ હોય નહી.
તો કંયા સબ્જેક્ટ નહોતા ગમતા હો વધારે.
ગુજરાતી માં વ્યાકરણ નહોતું ગમતું પછી. વિજ્ઞાન માં કેમેસ્ટ્રી નથી ગમતી. એ એવું નોતું ગમતું ગણિત અડધું નોતું ગમતું મને અડધું જ ગમતું હતું.
બરાબર. ગમતા હં તને.
હમ એમાં ત મારો બધો હાચો આન્સર નહીં આયો.
ત્રિકોણ મિતિતમાં
યાદ હોન કમપ્લીટ તમે યાદ કરત તારે યાદ આવે છે.
મને એક જ યાદ હતુ બીજું કઈ યાદ જ નથી.
પેલા લેમડા એવું બધું આવ હતને આપડે પછી એક સમ આવતો બ મોસ્ટ આઇ એમ પી હતું. ત્રિકોણ બારો. હા એ પાયથ ગો સમયરે તો એ ટ્યુશન વાળ સર મને આખો ગોખાય નાઈખયોત બોલો.
ભાઈ આતા તો ક્યા વ્યા હું કે ભાઈ એ બી સ્ક્વેર, બીસી સ્ક્વર, એસી એસી સ્ક્વવેર બેજ એમનેમ યાદ રવું છે અ કેધ તો કે બો એ છે પછી રચના એવું કઈક આવતું રેખા ઓને રૂપરેખા દોરવાનું ઈ બધુ. ફિક્સ હોય એ પૂછાય જ છે દસમાં અમુક અમુક- કેશચેન ફિક્સ જ હોય હરખીતે વાંઇચુ હોયતો પાસ તો થઈ જાય.
હમ એતો છે તને કયું વધારે કેમ તું દસ મુ કે બારું
મેં તો બહારમૂ ક્યા કર્યું છે.
હા કે તમને ડિપ્લોમાં
હા એવું.
એટલે દસ મજઈ એવું ને,
હા નીતા અગયાર બારમાં માં મારી હાર હતા બધા તો મોજ જ કઈરીછે કોરોના મા એટલે એ બધા પરફેક્ટ તો બારમું કર્યું જ નહી હોય તમે કર્યું તું પરફેક્ટ.
હ અન પરફેક્ટ મતલે કે હા એટલે કોરોના હતો અમાર તો છ મહિના કોરોના રહ્યો. પછી ઓનલાઈન જ ભરવાણ હતું પછી એ લોકો એવું કીધું કે, આવું હતા આવું ના આવું હોય તો વાંધો નહી પણ બધા વય ગયા હતા પણ મેં લા સ્ટ બે મંથમાં જ ગઈ હતી હોસ્ટેલમાં મીન્સ કે
બરાબર.
હ બારમા માં ગઈતી હોસ્ટલ માં પેલું બીજું ને ત્રીજા મ કઈ જે ને આપે એક્ઝામ અમારે. ત્રણ કે ચાર મિનટ થઈતી ખાલી તમે તો ગઈ હતી એ ડેસ મને કઈ આવડતું પણ નહતું ઓનલાઈન ત કોઈ ડસ ભણતી જ નથીતી. ત્યાં જઈને બધું ભેગું કર્યું. એ અમારા સર સારા હતા પણ એ મને છે ને હંમેશા ભાર્ગવ વચે એવુંમ મારા નામથી બોલાવતા ન હતા ગો નામથી બોલાવતા હતા. તો બોલો હતા ટોપિક તમે બોલો તમે બોલું
બોલો બોલો તમને યાદ હોય કે જોયું હોય તો કયો ટૉપિક
હમ. નહી મને યાર તમેજ કો
તો પછી ટોપિકમાં એમ કરીએ કે તમને વાયરડ વસ્તુ ક વાયરલેસ હજી.
હા. આજે હું જેમાં તેવો નહી યાર
બટટાનું શાક સુખડી, બટાટાનું શાક સુખડી બસ
હમ‌.
તમે અને છાછ રોટલી એમ બીજું તો શું હોય ત્યા
તેવું આખો બોવાનું હોય અરધું અડધું ના બોલાય.
હા એકદાર પંજવું તરે
બરાબર
તમે
મેં ખીચડી કડી સાક રોટલી પાપડ સલાદ છ છ સા નહી સોરી
મારે કાલ રાતે હતું સારું વાછ તેની પાજે એક નંબર
હે હું
વાછેટી વાચેટીની ભાજી
હ તમે બહ ફસસ ના બોલો પછી તમારું થાય નહિ બરાબર
ઓકે તમે નથી સમજતા એમ કયો બધું થઈ તો જાય જ
હારું બોલો ત મારા હું
તો કહો પછી તમે બીજો ટોપિક
તમને નવા નવા લોકો સાથે વાત કરી ગમે
બહુ જ ગમે એટલે મને ઇન્ટરેસ્ટ હોય તો એટલે કંઈ એવું લાગે કે મારી ફિલ્ડનો માણસ છે કે મને ઇન્ટરેસ્ટ છે મને ભવિ્યમાં કંઈ કામ આવે એવું કામકાજ છે તો બઉ ગમે એની પૈકી વાત કરવી કનેક્શન બનાવવું એ રીતે એક્સપ્લોર કરવા ગરે માણસને
બરાબર ત તમને ભવિષ્યમાં શું બનવા માંગો છો
તમને ગમે કે ન ગમે
મને એ પર ખબર નહી હવે એમ ડાયરેક્ટલી કોઈ ઇન્ડાયરેક્ટલી મેસેજ કરે ને તમે બ્લોક જ મામાં દો પણ જે થોડું કોળક હોય કાતો ઓળખ હોય તો રાખવું પણ ઇન્ાયક્ટલી તમે કોઈ જો વાતન ના કરો
હા
એવું જ છે
બરાબર છે તો પછી નહીં કેવો બીજો ટોકે
તમને દુનિયામાં ક્યાંય પણ જોવાની તક મળે તો તમે કઈ બે જગ્યાએ જશો ફક્ત બે જગ્યાએ
બે જગ્યાએ જાવા મળે તો એમ
હમ
તો પછી એટલે કઈ રીતે ફરવા માટે
હા ફરવા માટે
ફરવા માટે આમ કેદારનાથ બાજુ જે દરિયાકાંઠાની છે ને ઋષિકેશ નીધ એ બાજુ
એક્ જગયા
બરાબર
અને બીજું ક્યા જંગલ વાળો વિસ્તાર હોય ને લીલ નો વિસ્તાર ગિરનાર જેવો એવ વાજબસ્તા
તમને કઈ સિઝનમાં ફરવા જવાનું વધારે ગમે
ચોમાસા માં
કેમપ
ચોમાસામાં એક વેકેશન વાળા કોઈ આવે નહી જ્યારે વેકેશન લ હોય ને ટ્રાફિક સારું ઓછુંય ત્યારે અને બીજું અત્યારે બહુ લીલું ચમ મને નેચર ભેગું વધારે મજા આવે વધારે પપડી સોલે કાય કે ફીલીંગ હોય ને એમ કેહેવાય ને ત્યારે
હમ્મ
તમે સિદ જાઓ બે જગ્યાએ
હેં
તમે કઈ બે જગ્યાએ જાઓ ફરવા માટે
મેં તો મેં પેલા કેદારનાથ જવું તો મારું કેવાય ડ્રીમ પ્લેસ છે
હા
પછી બીજું તમે આજુ કઈ બહુ વિચાર્યું નહીિ પણ એક ખબર આવે છે બહુંજ અલગ આસમાનમાં અલગ અલગ ટાઈપ ના કલર કેવું હું કેવાય એને મેં ભૂલી ગય એનું નામ
હમ્મ
એ જગ્યા જવું છે નામ યાદ કરી લઈશ બસ હોરી ને પછી એમ બધા બહુજ આ ગયા હોય એવી જગ્યાએ જવું છે
તમેને આજ્ઞા વિશે આજ્ઞો ગમે આજ્ઞો
ઓકે ઓકે જુમલું જુમલું જુમલું હું કેવાય જોુગલું જોુગલું હા બરાબર છે
તમે પકડેલો જ ખરો હોય દિવસ
મેં જોયેલાય નથીજી પકડવાની તો વાત જ ક્યારે અમારે એને જોવા અમને અહીયા જોવા નથી મળતા આ વિસ્તારમાં એ વિસ્તારમાં તમને મળે છે એ મને વાત મળેલી છે
મેં તો કેટલી વાર જોયો છે મેં નાની હતી ને ત હું ખરું ખબર એ આગયો દેખાય ને તેને લઉ પછી માચીસ નું બોક્સ આવે ને હા પૂરી દઉં પછી ખોલી ને જયા કરો ના તિન તારે હે
અમારે તો દેખાતા જ નથી એમ અહંયા
અ બહુ દુઃખ ની વાત છે કે તમે જોયો નહી પણ કોય દિવસ ન જો
ના આપડે પેલો હોય ને કયો કલર કેવાય એના યુધિયા કલર નો હોય પણ આખો લાઈટ લાાઈટિંગ કરે
એટલે ગુલાબી પિંક
પિંક નહી દૂધી નો કલર કેવો આવે
ગ્રીન આડ ્યો ન આ આવે
મેં તમારે બોલી તો ખરી હતી કેધ દૂધી ના કલર ન ટાઈપ હોય.
હા ઓકે ઓકે ઓકે.
મસ્ત આવે એકદમ જીરા ટાઈપ જ હોય મને તો અમારા દીદી લોકો ને બીક લાગે ને પકડવાની હું તો એવું કશું નહીં પકડી ને ફરતી હોય મસ્ત મેમ પેલા થોડા પાંચ દસ મિનિટ એને હાથમાં ધ રઈ રાખો કેદ કરીો ક ને પછીોડો
બરાબર
તમે તો નહી જોયો હોય કે
ના મેં જોયો જ નથી મને ક્યાંથી ખબર જ હોય કઈ
પછી તમે ઈન્દ્રધનુષ જોઈ જશેો ને
એ તો જોયું દેને મેઘધનુસય અમડા કેના ટાઈમથી જોયુ હમણાં પણ કેટલા ટાઈમ થી નથી જોયું એમ
મેં ભી નહીં જકેલા ટાઈમથી. કોલેજ માંથી તારે એકવાર જોઈશું હું વરસાદ જ પડતો ને તારે. પણ મેં એવું હાભળ્યું છે કે ઈન્દ્રધનુષ કેવું હોય ખબર? આખું રાઉન્ડ શેપમાં હોય, એવું હોય?
રાઉન્ડ શેપ ન હોય ને અડધા રાઉન્ડ હોય ને એ રીતે.
હવે મેં એવું રીલમાં જોયું હતું કે આપડે જયારે પ્લેન પર હોય ને તો આપણ આખું રાઉન્ડ શેપમાં દેખાય.
હશે તો પ્લેન માઉલ તો હશે આપણને કે. તમે ક્યાંથી જવા જે એ પ્રમાણે ડિપેન્ડ કરતું હોય છે કદાચ.
હ કેટલુ મસ્ત લાગે કે?
સાત કલર પણ એ કલર થોડાક આછા દેખાએ પિક્ચર માં ને એમાં કેવા પણ પ્રો પર કલર દેખાય આમાં થોડી લાઇટ વધરે રહે લાઇટ કલરમાં.
હમ્મ્મ.
એવું છે ત્યારે.
તો બોલો વિજા શીર્ષણ કે મેં બોલું? ચલો મેં બોલું. તમારુ કોઈ આવું પક્ષીઓ હોય બરાબર એમાંથી કોઈ પક્ષીને પારવાનું હોય તો તમે કયા ત્રોણ પક્ષી ને પાળો?
એક તો ઓલું બાજ જેવું કઈક આવે ને એને પકડું. પછી પછી પછી પક્ષીમાં એક ઓલું કિંગફિશર જેવું આવે છે. બ્લુ કલર ગ્રે બ્લુ એન્ડ બ્લેક એવુ કઇક. કલર કલર ના હોય એની રીતનું.
હમ્મ.
પછી એક જાય એવું કંઈક કોપર જેવું મોટું આવે ને તો આ કલરમાં આવે એ રીતના. એમ તો પકડાય નઈ પણ એવું કઈને સરખી રીતે ખવડાવાય તો એવાયા થઈ જાય.
હે?
કરતા તો. પકડવા કરતા એને હેમાયા થાય એવું કઈક કરાય એમ તો એને ખોટા આપણે બાંધી ન રાખવા એમ. છૂટા ઈ રે આઝાદી એને મળી રહી હતી.
પાંચ છે પાંચ.
તમે કોને પકડો?
મેં તો મેં તો પેલા પોપટ ને જ પકડું, પછી કોયલ ને પકડું.
ફટાફટ ત્રીજુ.
ને બસ વારી. બે ને